નમસ્કાર
બોલો બોલોો બોલો
આજે હિન્દી માં બોલીએ બસ મજા આમાં તમે કેમ છો.
બસ બસ એકદમ ફઇન ફઇન બબ
બસ પણ મારુ ટોપિક લઈ લઈએ
શું ક છો
બચપન નો ટોપિક લઈ લઈએ મજા આવશે એમાં વાત કરવાની
હાલો બચપન કી યાદે
હા બચપન ની યાદ મજા આવશે વાત કરવાની પણ
હા હ
હમ હાલો. બાકી બોલો બસ બસ બચપન માં શું કરે લે તમે શરારત
શરારત તો પૂછો જ નહી અમે તો કેટલી બધી કરતા તા મારી મમ્મી ને સ્પેશિયલી બહુ હેરાન કરતા હતા હુંને મારો ભાઈ હર હર વેકેશનમાં તમે માનો હાલ વેકેશન માં અમે લોકો છે અને નીચે રમતા હોય ને તો અમે લોકો એને કાંક ને કઈક વગાડીને આવીએ તો મમ્ મને બી હું એટલી લોજ મારો ભાઈ એટલો થઈ જાય તો મારી મમ્મી બચારી હર વેકેશન માં અમને લઈને ડોક્ટર પાસે ભાગતી જ હોય. એટલી ઉમરેમાં બગાડી વગાડીને આવતા હતા.
અરે બચપન ની વાત તો અલગ છે અમારે પણ એવું શું કેવાય કે જયારે ભણવા જતા ને આમ તો બીજું ત્રીજું ભણતાશું અમ ત્યાારની વાત છે. તો હું કેવાય કે જબરજસ્ત મારી મારીને ભણવા મોકલતા ત એટલું બધું પણ હ પણ ન જતા હર કો
હ‌.
મારી મેરી મોકલતા અનેને એક રૂપિયો આપતા ત્યારે સમ ત્યારે એટલલો બધું વાપર વાપર પૈસા નો આપ
સેમ સેમ હતું સેમ હા અરે એક રૂપિયો મળે ને તો અમારે ત્યાં સ્કૂલની બાર આંગણાના અ આ અા પાાવ મળસા ચટણી પાાવ. મ એટલા ફેવરેટ હતા કાંડી બનાવ ને તો ખાલી આટાને ચટણી ભાવ ગાનીીધનેું એટલું સુંમ હવે તો આટણામાં જો કઈક મળ આ
કઈ નઈ ઓલી મસમી ન આવતી આપડે મ હા એક રૂપિયા ની મળતી ત્યા મસંબી આપડે નિશાળ હોય ને નિશાળ ની બાજુ મતલબ નીચાની પાસે એ લેતા અમે તો એ લઈને ખા રૂમ ની અંદર ખાતા હો પાસા બઉ નખરા ગીરા રમત બઉ રમે માર મુ જગ લડાઈ પણ બઉ કરી બહ મારા.
એમ આપતી છે ને ફોન હતા નહી ને એટલે એ પ્લસ પોઈન્ટ હતો કે કોઈ ફોન ન ફોન ના હોય એટલે તમારી ફિઝ એક્ટિવિટીની ગેમો બહુ વધી ર છે.
હા અત્યારે તો હું કે અત્યારેનો જમાનો બદલાવી ગયો હે.
હા ખુબ બનાયો તો ફોનોમા હવે તો છોકરાઓ જે આપણેે ગેમો રઈમાં શું રમવાનાં? આપણેે જે બચપનમાં જે રયમા હવે તો આજકાલના જનરેશનનું કોણ રમે? કોણ રમે છે? એ બધી જૂની ગેમો કેટલી મસ્ત હતી.
અરે બોવ.
અવે તો બધા ફોનોમાં જ મોબાઈલમાં જ બધી કઈ પથ્થરવાળી આમ પથ્થર ફેંકવાનું અને નંબર ઉપર ને એને શું કેવાય વળી બધી કેવી મસ્ત મસ્ત ગેમ રમતા તા એકદમ જ.
ઘણી આવે કબડ્ડી, ખોખો પછી આપડે હું કે ફૂટબોલ પસી
ખોખો બી એટલું જ રમ્યા છે.
હમ્મ નારગલીયો અને બઉ રમયા.
હા ઓલી ઓલી નાગોરી કેવાયને એને? ને શું કઈક એવી ગેમ છે. પહી પેલી સાતવાળો પથ્થર નાખવાનું આમ મારવાનું
હા હા હા એને તો ઓલું હું કેવાય આપડે ગોલ સકડા બનાઈ નાખવાના પસી એમાં પથ્થર મારીને પછી એક પગે લંગડી લેવાની એવું કંઈક હતું.
આવું લંગડીવાળી પણ હા લંગડીવાળી ગેમ પણ બહુ જ રમતા હતા. કેટલી બધી મસ્ત મસ્ત ગેમ હતી સાચે, આ લોકોએ તો એવી જોઈએ નઈ હશે આ લંગડીવાળી ગેમ તો સાંકડી ગેમ પણ નઈ રમી હશે.
હા સાંકળી ગેમ એ બહુ મજા આવતી.
સાંકડી કેમ પણ
અમે તો ઓલુ વધારે ઓલું બઉ રયમા દડો ફેંકી ન મારવાનો. એવું કંઈક હતું ઈ બઉ રયમા અમે તો.
હા એટલે અ મતલબ અ કયો વાળી કઈ વાળી દળો
આપડે ઓલો દડું આપડે જો નહીં આવે મારવાનું આપડે પેલા પથ્થર હોય એને આપડે હું કેવાય કે એક પછી એક ઉપર સડાઈ દેવાના પછી એને પાડવાનું. પી
હા બસ એજ એજ એજ તો હું ગેમ બોલતી હતી એજ ગેમ એ ગેમનું નામ શું છે? કંઈક તો મને નામ એનું યાદ નતું આવતું. પણ એક ગેમ. સાચે જ પણ એ ગેમ સરસ હતી.
હા, અમે તેમાં હું કરીએ પથ્થર આવા તો ને પહેલા થોડો ગાભાનો બનતો દડો આમ તમને ખબર હોય તો ગોળ ગોળ ગાભા નો એન અંદર નાખીને બનાવતા એની અંદર પથ્થર નાખતાં હતાં. પથ્થર નાખીને પછી મારવાનું. એવું બવ કર્યુ એક દડો પડી જાય એટલે વા હો જઈએ
અ હ અરે પેહલાની ગેમ જ કંઈક અલગ જ હતી યાર.
અ મજા પણ બવ આવતી રમવાની. હવેના જમાનામાં તો હું કેવાય મોબાઈલ ભણીને આવશે, દફતર ફેંકવી દઈ છે મોબાઈલ.
મેં તો બધું મોબાઈલ મોબાઈલ મોબાઈલ મોબાઈલમા જ ગેમો એજ
હમ્મ, મો વર તો ફરી પાહી ગેમ આવી જાય ને એના કારણે બધું હવે.
એજ. હ આપણે તો બેડમિન્ટન બી કેટલું રમતા તા.
અરે બો ર બેટમેનુ પછી હું કેવાય કે
બેડમિન્ટન તો બો જ રમ્યા છે. કેરમેય લી રમતા તા. કેરમ તો ચલો હ જીએ છે, પણ કે ત્યારે અમે તો બો જ રમી.
હમ બો. હવે એવું હમ બો પેલા પેલાનો જમાનો મજા આવતી વો, ત્યારે તો એવું કઈ સે જ નઈ, બસ મોબાઈલ મોબાઈલ અને સોશિયલ મીડિયા વધી ગીયો ને અત્યારે એના કારણે બધું.
લે ના કારણે.
પેલા ની રમટ બઢી ભૂલી ગીયા.
બધું ભુલાયુ. કોઈ એ નકરે વિચાર ના
હ તો ઘણા લોકોને રમતા પણ નઈ આવડતું હોય, એવી રમત રમ બુધી.
ઘણી ગેમો તો આપડણી તો ગેમો એ લોકોને ખબરે નઈ હસે. લંગડી એ લોકો તો જિંદગીમાં નઈ રમી સે, મેં તો અઈયા કોઈને લંગડી રમતા જોયું નથી.
લંગડ અને તો. લંગડી પણ કાઈ નઈ અત્યારે, એવું કઇ રમ
હ અને ઓલું ચેક મારવાનું પત્તરો બધા સાત પત્તર પત્તા, એકની ઉપર એક રાખીને એને મારવાનું પછી પકડવાનું. એ બધું કશું જ આ લોકો કાઈ ના રમી હોય છે, આપણેે ગેમો રમ્યા એ.
હા એ ઓકે ઓકે. પન મજા પન બઉ હતી ભનવા જતો ને, ત્યારે હુ કેવાય કે અ રિસસ પડતી પેલા દસ પંદર મિલિટની રિસસ પડતી હોય સે ને અમા. તમે લોકો હુ કરતા કે ભાઈ બ ને એક વાડી હતી, એટલે અમે પેલા ગામડામાં રે તા. તે વાડી હતી તી ત્યાં હું કે સોમાસામાં ત લું સીભડા તો ઓય જ તે ખેતર માં થી હેલા. તી કોકના ખેતરમાં ગડી જતા અમી તો, અ વાઈટ ટપીન. તી એક વાર તો એવું સીયુ એમાં સીભડા ખાતા ખાતા પકડાઈ ગીયા એટલે હું કે ખેતર વાળાનું ખબર પડી ગી. તી તો અમારે વા ઈયો લેવે ત બી વાળી કેમ કે નઈ એને ખબર અમને ત. ઘરે આવી ન પઈ ત કપડા બદલાયા ત્યારે સીયુ બધુ એય, એવું બધું કર્યું નખરા.
એ બધુ સાચે જ નખરા બધા એજ એ તો આપડે ત્યાંની પેલાની લાઈફ હતી, હવે એવી લાઈફ જ નથી. તો હા તો તમે છે ને સાચે તો લાઈફ હવે પેલા જેટલું રમતા હતા ને, હવે એનું શું છે ખબર છે. ભણો ભણો કરો કરો ભણો ભણો પછી કરો અવે ત તમારે લાઈફમાં કમાવાનું. જે તે ભણું ભણું ભણું બસ છોકરાઓની લાઈફમા આવા માનસે.
હમ બ
પેલા ભનો પછી સારી જોબ મળવુ, આ કરવુ તે કરવુ.
બસ કાઈ નઈ અત્યારે ફરવા જવું, એવું કાઈ ની બસ.
હમ.
એમ તો ભણવામાંયે અડધી જિંદગી તો ભણવામાં વીહી જાય, પસી નોકરી મળીન
અડધી જિંદગી પુરી ભણવામાં જ વહી જાય, સાચે જ. હવે તો ભણવાનું એટલું બધું વધી ગયું છે એટલે હવે જો ના ભણે ને તો ચાલે નને એ પેરેન્ટ્સ ને ફોર્સ બી ગ ભણ ભણ ભણ ભણ શું કરશો નહી તો આગળ લાઈફમાં આપડી વખતે તો એટલું બધું તો કઈ હત તું નહીં બીકોમ એટલે પાસ પતી ગયું અરે રે બીકોમ જરે મસ્ત મસ્ત અત્યારે તો બીકોમ ની કોઈ વેલ્યુ છે જરા બી નથી.
હા કઈ વેલ્યુ પણ નઈ રે કઈ નહી બસ એ શું કેહેવાય કે આધી જિંદગી અડધી જિંદગી તો ભણવાવામાં બી જાય પછી કે લાઈફ બનાવ એવ પછી લાઈફ બની તો ન બની તો એ પાછુ બધું પાણીમાં
સાચ જ હા
એ પછી હમ પછી લગન કરવાનો ટાઈમ આવી જ એમાં તો પછી હુ લાઈ ની અંદર કરી લેવુ
સાચે જ
હ
તો જેટલું આપડે જીવ્યા એટલું એ લોકો કઈ નહી.
હા એ લોકોે તો હુજ, ગયા.
હમ
ના ના સોકડા ને તો એટલું બધું બહાર જોવા પણ નહીઈ, મળતું જોવા મળે કોઈ રમતું ન જોવા મળતુ હોય. પેલાના જમાનામાં તો શું કેવાય કે રસ્તો હેરી ભરી રહી હતી, આખી શેરીમાં તો તમને કોઈને કોઈ રમ જોવા મળે જ સાંજે સાંજના ટાઈમે, અત્યારે તો ચાર દિવાલની અંદર ઘરમાં પડ્યા ર મોબાઈલ જોયા કરે ટાઈમ થાય બસ ટાઈમ નીકળે કરે
બ્રિજ આખો આખો દિવસો મોબાઈલોમાં જ જાતા હોય. ગેમ ગેમ ગેમ શું મજા આવે એ મા
મજા તો આપડે બધા કરી પેલાના જમાનામા
એકદમ હમ આપ એ લોકો તો લાઈફ જીવ્યા હતા. હમ
પેલા હુ, એવું કઈ ટેન્શન નહોતું આપડે જે આપણે. બસ આપડે મસ્ત અ મજા કરતા અને ખાવાનું બનતા.
હા બસ એટલું ટેન્શન નતું અત્યારે કોમ્પિટિશનસ એટલી બધી વધી એ લોકોને પણ વધારે આ ઓલું હોય છે, ભાઈ એક ઘણું બધુ એક ખાતે ખીધી હોતુ ભાઈ આ જો આગળ વધી ગયું આ પાછળ રહી ગયુ, આ બહુ વધારે અત્યારે થતું છે, ઇવન પેરેન્ટસ લોકા ને પણ આવું જ થતું હોય છે.
હા એવું જ છેને, પેલામાં તો હું પેલા જમાના મા કેટલું બધું કે ભણવાનું કે એવું બધું કઈ હતુ, નહી પેલા નોકરી બધાને ઘરે આવીને દેતા અત્યારે તો
હા આ
લેવા જાય તો એ મુશ્કેલ લાગે અત્યારે એવું થઈ ગયુ હતુ.
બરાબર છે, ચાલો હુ તમને કરું થોડીક વાર માં સરસ સારું લાગ્યું બચપન ની યાદ સાંભળીને
વાત કરીને એમ ભાઈ ભાઈ
બાય